હેલો.
હા અવે અવાજ આવે છે?
હા હા આવ જે આવે છે.
હા તો આપણ ટૉપિક છે પોલ્યુશન અને એના ઇફેક્ટ્સ. તો.
હમ.
આજકાલ આપણે બધા પોલ્યુશન શબ્દ રોજ જ સાંભળીએ છીએ. ટીવી પર ન્યૂઝમાં ન્યૂઝપેપરમાં સોશિયલ મીડિયા પર બધે જ. જગ્યા પર આ વિષની તો ચર્ચા થાય જ છે. પણ ખરેખર પોલ્યુશન હા. જયારે આપને એન્વાયરમેન્ટ એટલે કે હવા પાણી જમીન અથવા આજુબાજુ ન વાત. વાતાવરણ માનવીની પ્રવૃત્તિઓના કારણે ગંદુ થઈ જાય. અને જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડે તેને પોલ્યુશન કહે છે.
હા પ્રદુષણ આપજના સમયથી સૌથી મોટું સમસ્યા એક છે. આધુનિકકરણ વસ્તી વધારે. અને આધુનિક જીવનશૈલી ના કારણે પ્રદુષણ દિવસે દિવસ વધી રહ્યું છે. હા એ ફક્ત માનોવ છો આ માટે જ નહી. સંપૂર્ણ પર્યાવરણ માટે ખતરારૂપ બની ગયું છે.
બરાબર છે ને બહુ બધા લોકો એવું માને છે. છે કે પોલ્યુશન ફક્ત મોટી મોટી ફેક્ટરીના કારણે જ થાય છે. પણ એવું નથી પોલ્યુશન માટે આપને. દરેક થોડા ઘરણા જવાબદાર છીએ જેમ કે રસ્તા પર કચરો ફેંકવો. પ્લાસ્ટિક નો બુ ઉપયોગ કરવો ઝાડ કાપવા. વાહનો નો વધારે ઉપયોગ કરવો પછી પાણી નો બગાડ કરવો. કચરો સળગાવવો લાઉડ મ્યુઝિક વગાડવું. કેમિકલ્સનો વધારે ઉપયોગ કરવો આ બધી જ. નાની નાની બાબતોમાં પોલ્યુશન સર્જાય.
હા સાચી ધ્વનિ પ્રદુષણ વાળુ હોન. હમે કીધું છે હ પ્રદૂષણ આ જ કારણ છે મોટા અવાજ ના સ્પિકર. અને મશરૂમ વસ્તી પણ થાય છે.
બરાબર છે. આજકાલ તો પછી લગ્નમાં બી એ જોર જોરમાં ડીજે વગારે છે તેનાથી પણ. પોલ્યુશન થાય છે. ને એર પોલ્યુશન. તો આ સૌથી ગંભીર પોલ્યુશન છે આપને રોજ લગભગ વીસ. થી પચીસ હજાર વખત શ્વાસ લઈએ છીએ. જો હવામાં ઝેર ધુમાડો ધુમાડો હોય તો વેહકલ નો સ્મોક. ફેક્ટરીનો સ્મોક. પછી કન્સ્ટ્રક્શન સાઈટ પર બી ચાલતું જ હોય છે ત્યાં ડસ્ટ હોય છે. પછી ગાર્બેજ ને આપ. આપણે જળાવએ એ પછી ઝાડ ને પણ. હા જંગલમાં ઝાડ.
પ્રૂષણ તો એવા રીતે પણ થાય છે જો આપણે નદીઓમાં તલાવોમાં. અને સમુદ્રમાં પણ કચરો રસાયણ ગંદુ પાણી નાખવાથી. ના કંપનીમાં તો જ કરે છે બધું ધંધી પાની તે જ છોડી નાખે છે. એના કારણે પીવાનું શુદ્ધ પાણી ઓછું થઈ ગયું છે.
બરાબર ને હવામાં પોલ્યુશન ના લીધે. બહુ બધી બીમારીઓ પણ થાય છે જેમ કે અ. તમામ છે, પછી શ્વાસ લેવામાં તકલીફ થાય છે. કોઈ કંઈ એલર્જી પણ થઈ જાય છે. આખમાં પણ ડેટ થાય છે, સ્કીન પ્રોબ્લેમ પણ થાય છે. કોઈ વાર નોટિસ કરજો તમે ગાડી પર અવર વગર ફેસ ને કવર કર્યા વગર જાઓ છો તો તમારા ફેસ પર એમ ડસ્ટ બ્લસ થઈ જાય છે ફેસ બલ થઈ જાય છે
હા હા તો પછી હ સરકારે કક નિયમ રાખવો જોઈએ
બનાવવું જોઈએ સરકારે અને હા, ઉદ્યોગો એ પર્યાવરણ અનુકૂ ટેકનોલોજી ઉપયોગ કરવો જોઈએ.
બરાબર છે. ને પાણી ના લીધે પણ અ પલ્યુશનમાં અસર. થાય છે. આજકાલ તો નદીઓમાં, તળાવમાં દરેક જગ્યા પર ગંદકી ફેલાય દેતા છે. ઘણી ઇન્ડસ્ટ્રીઝ પોતાની કેમિકલ ભરેલું પાણી સીધું નદીમાં જ છોડે છે. પણ ઘણા લોકો પ્લાસ્ટિક, બોટલ, કપડા, ગાર્બેજ પણ પાણીમાં ફેંકી દેતા છે.
હા, પ્રદુષણ રોકવા માટે મે બધા મળીને પ્રયાસ કરવો જોઈએ વધારે વૃક્ષારોપણ કરવું જોઈએ. પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો જોઈએ. પાણી અને વીજળી ની બચત કરવી જોઈએ. અને સ્વચ્છતા જાળવી જોઈએ. આ બધું કરે તો બહુ ફરક આવે છે.
બરાબર છે. અને ગંદા પાણી ના લીધે બધું પાણી જે પીવાનું પાણી હોય છે, એ પણ બગડી જાય છે, અને જે પાણીની અંદર જે એનિમલ્સ હોય છે, એને પણ હામી પહોચે છે. છે. પછી કોલેરા ટાઈફોઈડ જેવી બીમારીઓ બી થાય છે.
હા, પ્રદુષણ કારણે ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે.
હા.
હવામાન માં પણ ફેરફાર થાય છે.
હ, એનાથી વધારે વરસાદ પણ આવી જતું છે કોઈ વાર.
હા, સ્વચ્છ પર્યાવરણ ની સ્વચ્છ જીવન ની ચાવી છે.
બરાબર. અને વધારે અવાજ ના લીધે પણ બહુ પોલ્યુશન થાય છે, નોઈસ પોલ્યુશન હ, હોનના લીધે ડીઝે પછી લાઉડ સ્પીકર, કન્સ્ટ્રક્શન, ફેક્ટરી, મશીન્સ. ઘણા લોકો વિચારે છે કે અવાજ થી શું નુકસાન થશે, પણ
હા. હા, જલ પ્રદુષણ, ભૂમિ પ્રદુષણ અને ધ્વનિ પ્રદુષણ નો સમાવેશ થાય છે.
હા, બરાબર છે. અને નોઈઝ પોલ્યુશનના લીધે સ્ટ્રેસ પણ થાય છે. માથાનો દુખાવો પણ થાય છે, હાઈ બ્લડ પ્રેશર પણ સ્લીપ પ્રોબ્લેમ પણ થાય છે.
હા, આ તો બધું થાય છે. માનવ જાતિ માટે જ નહીં, પણ સંપૂર્ણ પર્યાવરણ માટે ખતરારૂપ બની ગયું છે.
હા બરાબર છે. અને પ્લાસ્ટિક પોલ્યુશન પણ બહુ વધ વધી ગયું છે હા એક પ્લાસ્ટિક બેગ સળગાવવા સો વર્ષથી પણ વધારે સમય લાગે છે. પ્લાસ્ટિક જમીનમાં જ રહે છે, પાણીમાં પણ જાય છે. એનિમલ્સ પણ ખાઈ લે છે, સમુદ્ર સમદ્રમાં લાખો ટર્ટલ્સ અને ફિશ પ્લાસ્ટિકના કારણે મરી જાય છે. તો પાણીમાં આપણે પ્લાસ્ટિક ન ફેકવો જોઈએ. હ, પ્લાસ્ટિક ન ઉપ ઉપયોગ તો ઓછો છે.
હા, તો સાચું છે‌.
પોલ્યુશનના લીધે ક્લાઇમેટ ચેન્જ પણ થઈ જતું છે પોલ્યુશન અને ગ્લોબલ વોર્મિ એકબીજા સાથે જોડાયેલા હોય છે જ્યારે વધારે કાર્બન ડાયોક્સાઈડ મિથોન જેવી ગ્રીનહાઉસ ગેસ વાતાવરણમાં જાય છે ત્યારે પૃથ્વીનું ટેમ્પ ટેમ્પરેચર વધે છે તેને ગ્લોબલ વોર્મિંગ કહે છે
હ જો આપને આજે પ્રદુષણ અટકાવવા માટે પ્રયાસ નહી કરીએ તો આવતી પેઢી ની ઘણી સમસ્યાઓ ન સામના કરવા પડે છે
હા ને આજકાલ તો સવારે ઉઠે ત્યારથી જ પોલ્યુશન ચાલુ થઈ જાય છે રોડ પર ડસ્ટ હોય છે પછી ટ્રાફિક પ્લાસ્ટિક ગાર્બેજ નોઇસ આ બધું આપણે રોજ જોઈ રહ્યા છીએ પોલ્યુશન રોકવા માટે આપણે વધુમાં વધુ ઝાડો વાવવા જોઈએ પ્લાસ્ટિક ઓછું વાપરો ક્લોથ બેગ નો ઉપયોગ કરો પ્લાસ્ટિક નો ઉપયોગ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ નહીં કરવાનો હં
હમ
ને બને ત્યાં સુધી કાર નો ઉપયોગ ઓછો કરવાનો પાણી બચાવુ ઇલેક્ટ્રિસિટી બચાવો ને ગાર્બેજ ને અલગ અલગ કરીને નાખો પ્લાસ્ટિકને બધું મિક્સ કરીને નહીં નાખવાનું કચરામાં અને નોઈસ ઓછો કરો હા
એકલાસાાય કચરો અને કચરો પણ નોકી કરવું જોઈએ
હા બરાબર છે અને દિવાળીમાં તો બધાથી વધારે પોલ્યુશન થાય છે ફટાકડા ને એ બધા ના લીધે
હમ
સરકારની જવાબદારી છે કે ઇન્ડસ્ટ્રીઝ પર નિયંત્રણ રાખવું જોઈએ પૉલ્યુશન રૂલસ કડક બનાવા પબ્લિક ટ્રાન્સપોર્ટ સુધારવું અને વધુ વૃક્ષારોપણ કરવું જોઈએ ને વેસ્ટ મેનેજમેન્ટ સારી રીતે કરવું પૃથ્વી આપણને આપના પૂર્વજોથી વારસા માં નથી મળી પરંતુ આપણે તેને આપણા આવનારા બાળકો પાસેથી સુધાર લીધી છે જો આપને આજે પોલ્યુશન ઘટાડવા માટે પગલાં નહીં લઈએ તો આવતી પીઢીને સ્વચ્છ હવા શુદ્ધ પાણી અને સારું પર્યાવરણ નહી મળે તો આપણે એનું ધ્યાન રાખવું જોઈએ કચરો અહી થઈ્યા નહી ફેંકવો જોઈએ પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને બને ત્યાં સુધી વધારે વૃક્ષ વાાવવા જોઈએ. પાણી અને વીજળી બચાવવી જોઈએ અને આપણા શહેર અને દેશને સ્વચ્છ ચ રાખવામાં પોતાનો ફાળો આપવો જોઈએ હ. હ. તો એ જ છે કે આપણે પોલ્યુશન નું ધ્યાન રાખવું જોઈએ અને બંને તો માસ્ક પહેરીને પણ બહાર નીકળવું જોઈએ
હા
નહી તો હા ફે હ સારું ચાલો